હા.
હલો.
હ હલો.
હલો એ હા અવાજ આવે. પૂછો.
હા કેમ છોરા દબીન ચા મૂકું.
હા બેન બસ મૂકો પણ પેલા ઈ તો કહું કે ધ્રુવ કેમ છે સ્કૂલ માંથી આવીને સીધો ટેબ્લેટ લઈને બેસી જાય છે કે શું આજો બસું તમે ચાર ની વાત કરી ને ત્યારે તો મેં એજ જોયું કે છોકરાઓ સીધા ટેબ્લેટ લઈને જ બેસી જાય છે એમ.
અરે એ તો ટેન્શન છે સ્કૂલ થી આવે એટલે હોમવર્ક ના બાહને પેલા યુટ્યુબ જોવે પછી ગેમ રમે પછી રીલ્સ અને આમ તમે બોલાવવા નહી ને ચાર ને પાંચ ચાર થી પાંચ કલાક તો સ્ક્રીન સામે જ નીકળી જાય બધું એની સામે જ.
ઈ જ મારી નિયતિ નું પણ એવું જ છે આઠ વર્ષની થઈ એઈ પણ આગ ચડે ને અને રાત્રે ઊંઘ ના આવે એવું કે એટલે ડોક્ટર કે છે કે આમ તો સ્ક્રીન નો જે વાદળી પ્રકાશ કેવાય ને એ ઊંઘ બગાડે એવું કીધું ડોક્ટરે કારણ કે આપણે જોઈએ કે સ્ક્રીન સતત સ્ક્રીન સામે જોય મોબાઈલ નહી તો ટીવી. એટલે પછી આંખ ચોડે અને રાત્રે નીંદર જ ના આવે પછી એને એમ.
હા મેં પણ વાંચ્યું હતું કે ય ઈ જે બ્લુ લાાઈટ હોય ને એનાથી મેલાટોની હર્મોન ઓછું થાય. અને પાછી શું ડ્રાય આઈઝની તો તકલીફ થાય અને આ ધ્રુવના તો ચશ્માના નંબર વધી ગયા બોલો.
ઓ અમારે તો વળી બીજી તકલીફ એયાથી જમે તો પણ મોબાઈલ જોઈએ છેને એક કોડિયો દસ મિનિટ ચાવ પેટ ભરાય કે નહી એનું એને ખબર જ ના રે એમ કે આપડ એની પ્લેટમાં શું નાખ્યું છે એ શું જમે છે એ જને ખ્યાલ ન એની સામે ફોન રાખીએ. તો જ જમે આજકાલના લગભગ દરેક બાળકોની આ પ્રોબ્લેમ થઈ ગઈ છે એમ સ્ક્રીન સામે રાખી જોઈએ જ તો જ એ લોકો જમવા બેસે.
અને જયારે પાછું મોબાઈલ લઈ લઈએ ખેંચી લઈએ પેલા તો હું ખેંચી લેતી મોબાઈલ તો તો એવો ગુસ્સે થાય એવો ગુસ્સે થાય ઝઘડા રડવાનું ગુસ્સો આમ જાણે કેમ આપણેે કોઈક આમ વ્યસન હોય ને કેમ આમ ખેંચી લીધી હોય કોઈ દવા કે ડ્રગ્સ કે
હા એ જ ને મારા હસબન્ડ એ જ કેહતા હતા કે આપડે જ જવાબદાર એમ આપડે કામ કરીએ ત્યારે શાંતિ માટે આપણે જ હાથ માં આપી દઈએી એમ ક્યારેક આપડે બહુ કામ હોય અને આપડે છોકરા ઉપર ધ્યાન ના આપી શકીએ તો એને કહી કે હાલે થોડીક વાર આ જો. સ્ટોરી જો એમ કરીને મોબાઈલ આપી દઈએ એમ અને પછી જયારે આપડું કામ પૂરું થાય ને લઈ લઈએ એટલે પછી એ લોકો આ રીતે બિહેવ કરે. એટલે આમ તો આપડે જ જવાબ દાર છે એવું મને લાગે છે.
સો ટકા સાચી વાત આમાં શું થયું કોરોનામાં ઓનલાઈન ક્લાસ થી આમ તો આદત પડવાની શરૂઆત થઈ પછી આપણને એમ થાય થોડું ક્યાં થોડી વાર શાંતિથી બેઠા છે ત્યાં આપણે આપડું કામ કરીએ પછી આદત પડી ગઈ અને પછી છે ને હવે છોડાવવું. લગભગ અઘરું શું ઇમ્પોસિબલ જ થઈ ગયું છે.
એ સાચી વાત છે આ કોરોના ન ઓનલાઈન ક્લાસ આવ્યા ને એમાં જ આ આદત પડી નહીતર ના પડી હો તેમ પણ હવે મને એ નથી સમજાતું કે આનો કઈક તો ઉપાય કાઢવો ને એમ અ સ્ક્રીન ટાઈમ ઓછો થાય એ લોકો ન તમે કોઈ એવો કોઈ રૂલ. બનાવ્યો એમ તો મને પણ કયો હતો મને પણ કામ આવે.
હા અમે છે ને પછી બહુ માથાકૂઠ થતી હતી ને પછી ઝઘડા થાયને ગુસ્સે થાય રોવે ને વસ્તુઓ ઘા કરે પછી એક રૂલ બનાવી નાખ્યો નો સ્ક્રીન ડ્યુરિંગ મીલ્સ અને પછી બીજું શું કે રાતે આઠ પછી બધાના. ફને એક ડબ્બામાં મૂકી દેવાના આવું નક્કી જ કર્યું પેલા બહુ કકડાટ કર્યો લોકો એ પછી કઈ હાલે તો નહી ઉધામાં મચાવે તો એ પછી પંદર દિવસે ટેવું પડી ગઈ.
અરે વાહ આ આઈડિયા સારો છે જો મારે પણ કરવું પડશે લાગે છે અને આ ઈજ નથી સમજાતું કે બીજું સ્ક્રીન ટાઈમ એપ એપથી લિમિટ મૂકી છે તમે એવું આવે છે મેં એવું સાંભળ્યું છે પણ મને યુઝ કરતા નથી આવડતું એક એપ આવે છે સ્ક્રીન ટાઈમ. કરીને એનાથી આપણે લિમિટ મૂકી શકીએ એના ઉપર ઈ યુઝ કરતા મને નથી આવડતી એમ.
હા એક એપ છે ફેમિલી લિંક અમે છે ને વાપરીએ છીએ એને બીજું છે ને માઈક્રોસોફ્ટમાં એવું ફીચર છે પણ આ જે ફેમિલી લિંક પણ વધારે સારું છે એમાં બે કલાક પછી છે ને ફોન ઓટોમેટિક લોક થઈ જાય અને પછી યુટ્યુબ કિડસ. છે ને અમે આમ અલાવમાં મૂક્યું હતું તો અલાવ થાય બાકી બધું બ્લોક થઈ જાય અને બે કલાક પછી તો ઓટોમેટિક લોક જ થઈ જાય ફોન.
ઓહ ઈ બરાબર છે પણ હવે છે ને હોમવર્ક આ એક તો સ્કૂલ નું બધું છે ને ફોનમાં આવે એમ કે ટીચર્સ એક ગ્રુપ બનાવી નાખે અને પછી ક્લાસ વાઈઝ ગ્રુપમાં હોમવર્ક મોકલે ઈ બધું ટેબ્લેટ પરથી એ લોકોને જોવું જ પડે એટલે એ લોકોનો પણ વાંક નહીં ને હોમવર્ક કઈ થોડું ગણું નહીં બહુ વધારે આપે છે એટલે ટેબ્લેટ ઉપર જ આપે ને પણ એનું શું કરવું એમ
હા એટલે પછી હવે વીકડેઝમાં તો જો એક કલાક ભણવાનું એમાંથી અને અથવા વધારે વાર લાગે તો એમ પણ પછી રમવાનો કલાક ઓછો કર નાખવાનો એવી રીત વીકેન્ડમાં એને અ ત્રણેક કલાક જેવું હું એટલે છૂટક-છૂટક આમ બેસવા દઉં છું કે હા ભલે વાંધો નહીં હા ભલે એમ કરીને એને શું લાગે કે મન દીધું અને પછી વીસ-વીસ-વીસ નો નિયમ નથી આવતું ઓલું કે દર વીસ મિનિટે વીસ સેકન્ડ માટે વીસ ફૂટ દૂર જોવાનું ઈ સ્ટ્રીક્ટલી એને વીસ વીસ વીસ નો નિયમ રાખ્યો છે તો શું આંખોને આરામ મળે નહી તો મારે તો ધ્રુવ ના નંબર કેટલા વધી ગયા છે
હા એજ ને મારી નિયતિને એમ જ છે મારી નિયતિને તો છે ને બહાર રમવું ગમે જ નહીં, બધા ફ્રેન્ડસ બિલ્ડીિંગ નીચે મોબાઈલ લઈને જ બેઠા આપડે એમ થાય કે મમ્મી હું બહાર રમવા જાઉં છું એમ કે અને બહાર જાય તો નીચે જોઈએ તો છોકરીઓ બધી બિલ્ડીંગની જે મોબાઈલ લઈ ને જ બેઠી હોય એમ એટલે રમવાનું તો એ લોકો આમ ટાળે જ છે રીતસરનું એમ.
હા આમાં એવું છે આપણે છે ને પહેલ કરવી પડે ઈન્વોલ્વ થવું પડે તો સાંજે મારે એવું જ થાય કે મારે હું પણ સાંજે નીકળી જાઉં અને છ થી સાત જેવો હું નીકળું અને એને અમ પછી સાયકલ લઈ લઉં એની અન પછી હું ગાર્ડનમાં જાઉંને ઈ સાયકલ ફેરવે પછી શરૂઆતમાં ના પડતો પણ પછી એને હવે એને ચસ્કો લાગી ગયો છે હવેને બહુ મજા આવે છે બહાર જ જવું હોય છે.
હ સાચી વાત છે એ એવી આદતો પડેને તો સારું રહે પણ હવે બાળકો તો આપડ ખ્યાલ છે કે આપણું અનુકરણ કરી જ લે છે આપડે જે કરતા હોઈ એ લોકોને એમ થાય કે હવે હું પણ કરું એટલે આપણે જો આખો દિવસ ફોનમાં હોઈએ એ તો એ પણ શું શીખવાનું ને.
હા એકદમ સાચી વાત ઈજ ને મેં અમુક છે ને નક્કી જ કર્યું છે ઘરમાં હવે હાવ બધા શબ્દોથી એ લોકોને બહુ મજા આવે તો શું એ લોકો આપણે સાદું એમ કહી કે એ ફોન મૂકી દો તો ન માને પણ નો ફોન ઝોન ને એવું બધું કહીએ ને તો વળી એ લોકોને એમ થાય એટલે જો ડાઇનિંગ ટેબલ માં જયારે આવો ત્યારે અને બેડરૂમ ઈ બે વસ્તુ નો ફોન ઝોન તરીકે અમે રાખ્યા છે એટલે શું વાતચીત થાય છોકરાને કંઈક કેવું હોય તો કહી શકે ન તો આપડે વળી મોઢું નાખીને બેઠા હોઈએ એવું થાય એમ.
હા એજ ને આ ઈ સારો એક આઈડિયા છે નો ફોન ઝોન વાળો પણ હું પણ ટ્રાય કરીશ એમ અને આ હમણાં તો ઠીક છે પણ મને ફ્યુચર માટે પણ ચિંતા થાય એમ એક તો એ લોકો નું ધ્યાન ભટકી જાય એ લોકો વાંચવાને બદલે પછી છે ને ફોનની યુ ટ્યુબ જ જોયા કરતા હોય એમ કામ ની કોઈ વસ્તુ જોઈ નહી પછી એમાં એવું થાય કે આપડે એની પાસેથી વસ્તુ લઈ લઈએ એટલે એનામાં ચીડિયાપણું આવી જાય ભણવામાં તો માર્ક ઓછા થઈ જાય અને ડોક્ટર તો કહેતા જ હોય સોશિયલ સ્કીલસ પણ ડેવલપ થાતી નથી એ લોકોની એમ. કે સોશિયલ કોઈ ફંક્શન માં જવું હોય તો એ લોકો તરત આનાકાની કરી નાખે છે એમ એટલે ઈ બધું પણ ધ્યાન રાખવા જેવું છે.
હા અને પાછું બોડી પોશ્ચર તો ખરું જ, આખો દિવસ એક-એક જ સ્ટાઈલમાં ગળું નમાવીને બેસે એટલે એને ઓલું નથી કેતા ટેક્સ્ટ ને કે છે એ થઈ જાય તો હવે ધ્રુવ ને ખભા દુખવાની શરૂઆત થઈ જ ગઈ છે કમ્પ્લેન કરતો હોય છે કે મને અહીંયા દુ દુખે અહીંયા દુઃખે એમ
હા ઈ વાત સાચી પણ તો હવે શું કરવું એમ હવે આપડે શું પ્લાન કરીએ કે જેનાથી આ બધું ધીમે ધીમે ઓછું તો ઠીક પણ લગભગ એ લોકોને પોતાને જ ફોન ઉપાડવાની ઈચ્છા ના થાય એવું કઈક હોય ને તો મજા આવે એમ
હા એટલે જો આપડે બે સાથે ડિસ્કસ કરીએ જો પેલા મેં વિચાર્યું કે હું છે ને પે પ્રાયોરિટી લિસ્ટ બનાવી દેવાનું તો રૂટીન છે સ્કૂલ સ્કૂલની વસ્તુઓ પછી રમવાનું પછી વાંચવાનું ફેમિલી ટાઈમ ઈ બધી પ્રાયોરિટી લિસ્ટમાં આવે એના પછી જ સ્ક્રીન આવે એ સેકન્ડરી લિસ્ટ પછી બીજી આપણેે એને એક્ટિવિટીમાં આપી અને ઇન્વોલ્વ થઈ જેમ કે પઝલ-પઝલ જોડવાના પછી ડ્રોઈંગ કરાવવાનું પછી રસોઈમાં કાક ને કાક આ કરી દે ઓલું કરી દે એમ. વાતો-વાતોમાં રાખીને
હા એને એના સિવાય તો ઈ એ થઈ શકે કે વીકમાં એક દિવસ નો સ્ક્રીન સન્ડે રાખી શકીએ એટલે કે આપડણે સવાર થી જ નીકળી જવાનું બહાર ફરવા એમ દાદા દાદી ને લઈને નીકળી જવાનું એમ કે ક્યાંક સ સારી જગ્યા ઈ લોકો આમ નેચર વચ્ચે રે એમ એ લોકો લગભગ ભૂલી જ ગયા છે કે એમ આસપાસની કંઈક દુનિયા પર છે એમ નેચર જેવી કે બર્ડ્સ છે કે અલગ-અલગ વસ્તુઓ આસપાસ જોતા શીખે, ઓબ્ઝર્વ કરતા શીખે એટલે એક દિવસ સન્ડે ના તો લગભગ નો સ્ક્રીન સન્ડે જ કરી દેવાનું એટલે ઈ તો સવાર થી રાત ટાઈમ નીકળી શકે.
હા અને પાછું સૌથી મુખ્ય કે આપણે જ ગુસ્સે નથી ને પ્રેમથી સમજાવીએ કે તારી આંખ માટે મગજ માટે ખરાબ છે તો માની જાય એમ.
સાચી વાત છે, આજથી જ શરૂ કરો છો તમે સાથ આપશો તો મનેય હિંમત રહેશે.
અરે પાક્કું પાકું આપડે બે સાથે મોનિટર કરશું અને એક મહિના પછી પાછા મળશું કે કેટલો ફરક પડ્યો એ જોવા માટે હે ને.
સાચી વાત છે તો ચાલો ત્યારે ચા ઠરી જશે ને હા ફોન સાઈટ પર મૂકી ને ચા પીએ હ.
હા બરાબર-બરાબર બાળકોને શીખવાડતા પેલા આપડે પેલું સુધરવું પડશે સાચી વાત છે તમારી સો ટકા સાચી વાત. પણ આવજો ચોક્કસ. હા.
આપણને જોશે તો એ લોકો શીખશે એવું છે એટલે પેલા આપડે મૂકીએ પછી એ લોકોને સુધારી દેસું એવું કરશું.
હા રિમાઈન્ડર રાખવું પડશે કે મારે મૂકવાનું છે એવું
ને હા એજ ને સારું-સારું ચલો બ બાઈ.